કૃષ્ણ કેમ છો મજા?
બસ મજામાં તમે કેમ છો?
બસ જુઓ મજા. શું કરતા હતા તમે?
થોડી વાર પહેલા જ ઉંગીને ઉઠી છું.
અચ્છા એવું છે.
હા એકચ્યુલી અત્યારે
પરવાર્યા?
ના અમે ઉઠીને એટલે જમી તો લીધું બ બનાઇ દીધેલું સવારમાં કારણ કે આઠ વાગે ઊંઘી છું. અત્યારે આજકાલ થોડું ઓફિસનું કામ વધારે હતું એટલે અ રાત્રે કામ કરવા નાઈટ શિફ્ટમાં એ લોકોએ એમ કીધેલું કે થોડી થોડા દિવસ કામ કરીલો કારણ કે ડિપ્લોયમેન્ટ છે ને પ્રોજેક્ટનું એટલે
બરાબર! તો આજે આપડણે કયા ટોપિક પર વાત કરશું?
આજે આપણે લોકો સિટી અને વિલેજ પર વાત કરીએ.
ચોક્કસ!
એટલે ગામડાનું જીવન અને શહેરી જીવન
ઠીક છે. તો તમે હમણાં રાજસ્થાનમાં છો તો રાજસ્થાન અને ગામડાઓ મારા ખ્યાલ થી વધારે છે. તો ગામ વિશે તમે જાણકારી આપશો કે શહેર વિશે?
હું અત્યારે રવું બી એકદમ ગામડામાં છું.
અચ્છા!
હમ
તો ગામ વિશે મને થોડી ઘણી માહિતીઓ જણાવશો તમે?
હા ચોક્કસ જોવ આમાં હું જ્યાં રહઉ છું ને એ એકદમ આમ મેઈન સિટી અમારા ત્યાંથી જો નજીકમાં કોઈ હોય તો બે છે એક ટોંક આવે ને એક જયપુર આવે ફોર એક્ઝામ્પલ ટોંક અહીંથી પાંત્રીસે કિલોમીટર થાય, પણ આમ એટલું વિકસિત નહીં. એ અને આમ પેલું કહેવાય નહી કે આમ જયપુર તમે જો કદાચ કોઈ દિવસ ગયા હોય. તો જેટલી બ્યુટિફુલ સિટી છે ને એટલું તો કશું જ નથી અહીંયા, આ ગાડી ટોંક એકદમ સાધારણ આમ કહેવાય ને પેલું આપણે તમે જેમાં અમુકવાર કહો છો ને કે, તમારે ત્યાં મહાનગરપાલિકા લાગી ગઈ છે? પણ ત્યાં એટલું બધું હજુ એ નથી એ પ્રમાણેનું છે આ ટૂંક પણ છે તો અહીંયા બી મહાનગરપાલિકા પણ નાના નાના ગામડાઓને એટલા બધા એ લોકોએ કવર કરી લીધા છે ને તો એટલું કંઈક છે નહીં એટલે અમે જે જગ્યાએ રહીએ છીએ ને એ એકદમ ગામડું છે અને ગામડામાં એટલે કે અહીંયાથી તમારે જો આમ અંદર મળે તમને જ્યાં અમે રહીએ છીએ ત્યાં આગળ શાકભાજીને એ બધી વસ્તુ પણ આમ તમારે જો કોઈ દિવસ શાકભાજી કે એવું કશું બી લેવા જવું હોય ને તમારે થોડા વેરાઈટી જોઈએ તાજું જોઈએ ગામડાથી આયેલું એકદમ અંદર ખેતરથી ડાયરેક્ટવાળું એના માટે તમારે કમ્પલસરી પંદર કિલોમીટર જવું જ પડે વગર પંદર કિલોમીટર આગળ તમને કોઈ વસ્તુ અહિયા ના મળે અને એક તો અહીંયા આપણા ગુજરાત માં ગામડાઓ બહુ દૂર દૂર નહીં હોતા ગામડાઓની વચ્ચે ગેપ ઓછો હોય છે અમારે અહીંયા અગાડી તમે જોશો ને ગામડાઓની વચ્ચે ગેપ બાપરે એટલે એમ લાગશે આઠ આઠ દસ દસ કિલોમીટર એક એક ગામ બનેલું છે તમે આમ વચ્ચે આવતા જતાં તમને એમ જ લાગશે કે યાર આ તો કંઈક છે જ નહીં અહીંયા ગાડી અમે લોકો શરૂઆતમાં આવ્યા હતા તો મેં તો કઈ જંગલમાં લઈ આવ્યા છો મને તમે એમ તો કે કે ના અહીંયા ગામડું આવું છે આમ છે તેમ છે પણ હા અવેલેબલ બધી વસ્તુ થઈ જાય છે એટલીસ્ટ એટલું સારું છે કે જેમ યુપી સાઈડના બિહાર સાઈડના ગામડાઓ હોય છે ત્યાં આ ઘાડી શું હોય છે કે લાઈટની વ્યવસ્થા નથી હોતી અહીંયા એ વસ્તુની બિલકુલ પ્રોબ્લમ નથી લાઇટ આવે જાય ખરી પણ તરત એનું બેકઅપની વ્યવસ્થા આ લોકોએ ગવર્મેન્ટે અહીંયા સ્પેશિયલી આ એરિયામાં રાખેલી છે અને અહીંનું જીવન બોહ જ આમ કહેવાઇ ને એ શહેરી જીવન બધા એમ કહેતા હોય છે બોહ જ ફાસ્ટ હોય છે પણ અહીંનું જીવન છે ને એકદમ સ્લો છે લોકો પોતાની રી તે આરામ થી અહિયા નવ વાગે આઠ વાગે ને એના પછી તમને ચકલું ફરતું ના દેખાય જલ્દી એ જે બહારના આવેલા અહીંયા રહેતા હોય છે એ લોકો જ ફરતા હોય તમને બાકી જે અહીના પ્રોપર લોકો છે ને આઠ વાગ્યા સુધીમાં ઓલમોસ્ટ અને બજારની શોપો તો લગભગ છ સાડા છ એ બંધ થવાનું ચાલુ થઈ જાય અને આઠ વાગ્યા સુધીમાં અંદર યુન અહીંયા બી બંધ થઈ જાય બધું અને પછી છે ને અહીયા બધું બંધ થયા પછીને આમ તમે વિચારો કે તમારે દૂધ લેવું છે કે તો કદાચ ગામમાં કોઈ એક દુકાન હશે કે જે રાત્રે ખુલ્લી રાખતી હશે એ બી લીગલી અલ્લોઉં નથી અહિયાં અગાડી કારણ કે અહીંયા ચોરીને બધું અમુક થતું હોય છે લોકો કહેતા હોય છે એવું મેં સાંભળ્યું છે એટલા માટે તો એવું છે કે અહીંયા ગાડી તમે આઠ વાગ્યા પછી જોશો એટલે બધાનો અહીંયા લોકો જલ્દી ઊંઘી જાય ને તમે અહીંયા ચાર વાગ્યાે લોકોને ત્યાં દિવા પ્રગટેલા જોઈ બી લેશો તુલસીના ક્યારાની અંદર એટલે એકદમ પ્રોપર ગામડું છે ટ્રેડિશનલ ગામડું એમ કહીએ ને તો ચાલે
બરાબર મતલબ સાચે જ ગામ જેવી ફેસિલિટીઓ ત્યાં છે
હા હા બધું જ એકદમ ગામડા જેવું
એ પણ બરાબર છે રાતે જે હવે અમારા શહેરમાં કેવું થાય છે કે રાતે ચગલાઓ વધારે ફરકે યુવા જનરેશન ફરકે તેનો વાંધો નહીં પણ તેના લીધે જે ન્યુસન્સ પેદા થાય આજુબજુ રહેતા હોય પણ હેરાન ગતિ થાય પ્લસ ખાણીપીણીની જગ્યાઓ જે અમુક અમારા શહેરમાં છે જે રાતના જ ખુલે બાકી દિવસ આખો બંધ મળી જ ત્યાં બધા જમાવડો થાય. જમાવડો થાય તે બી નો ડાઉટ પણ ખાવા પીવાનું કરે તો તેના ગંદકીઓ પણ વધારે કરે્યુસન્સ ને બધું ગંદકી ને બધું જાત જાતનું કરે. એટલે એનાથી બેટર છે ગામડામાં કે આટલા વાગે એટલે બધું
હમ, હમ, હમ.
ટાઈમ પણ સવારનો સારો છે ચાર વાગે બધા એટલ ઘણું સારું કહેવાય હેબિટ સારી છે એમ.
તા હોય છે આમ સારું હોય છે અહીંના લોકોને તમે અહીંયા એમ બી જશો ને તો હમ તમને આમ કેવું ક કે ને પેલાં જાડા લોકો હોય ને જે એ તમને બહુ ઓછા દેખાશે અહીંયા. અહીંયા ઝડા લોકો તમને આમ જેતા મતલબ મહેનતું બહુ છે એહીંની લેડીસ હોય કે જેન્ટસ હોય કોઈ તમને અહીં એક વાત ત્યાં આગળ એક નજીકમાં છે. એના પપ્પા બહુ મોટા બિઝનેસમેન છે રાજસ્થાનીઓ તમને ખબર જ છે કે પૈસાના મામલામાં ભાઈ કોઈ જગ્યાએ કશું જ ના છોડતા હોય. સારા એવા બિઝનેસમેન છે બધું જ છે.
હમ.
પણ એન છોકરો બે બે આઈફોન લઈને ફરતો હોય છે. પણ એ ભાઈ અહીંયા આગાડી જોબ કરે છે એઝ અ ક્લર્કની. પ્યુનની અને એ બી કેમ કહે છે કે હું અહીંયા બેસીને કરું છું.
છ હજાર રૂપિયા સાત હજાર રૂપિયા મળે છે પણ કે તો એ મળે તો છે ને. ઓલરેડી બિઝનેસ ચાલે જ છે અમારું અને એમાં કંઈ પ્રોબ્લેમ છે નહીં. પણ હવે એના સિવાય મારે બિઝનેસ પૂરો દિવસ બેસીને જોવું નથી પડતું તો હું શું કરું અહીંયા બેસીને.
ના બરાબર છે એટલે માણસ નું કેવું એવું છે. મારું બિઝનેસ છે હવે એમને બિઝનેસ એમના દીકરાને હેન્ડ ઓવર કરી દીધો છે બરાબર ને.
હમ, અરે દીકરાન નહી એ કે છે કે કે અમાં ના મારા મારે જોવું પડે છેને મારા પપ્પાને જોવું પડે છે. એ તો માણસો જે રાખ્યા છે એકવાર સવાર સાંજ જઈને ખાલી આંટો મારવાનું. કારણ કે સીસીટીવી કેમેરાને એ બધાની જ્યારથી ફેસિલિટી થઈ ગઈ છે. બધું લગાયેલું છે કોઈ કશું એવું કરી શકવાનું નથી. બધું એનું સેન્સર વેન્સર લગાવી દીધા છે કોઈ કશું બહાર એ રીતના લઈ ના જઈ શકે. હવે અમારું કામ શું હોય?
હમ.
બરાબર છે મતલબ એમને એવું છે હવે એમને બેસી રહેવું ગમતું નથી એટલે કઈ નું કઈ એક્ટિવિટી કરવા માંગે છે તો એ એક્ટિવિટી પ્રમાણે સર્વિસ સિલેક્ટ કરી છે એમને
હા, અને અને તમે એમને જ નહીં જેમ એના એક એક એક કઈ હજુ છે. એ ભઈના ત્યાં લગભગ પચીસ ભેંસો છે. અને એ પચીસ ભેંસો છે ને એ અહીંયા ગાડી ઓલમોસ્ટ લગભગ પચાસથી સાહીઠ ઘરોમાં દૂધ સપ્લાય કરે છે અહીંયા ગાડી જે અમારા આસપાસના એરિયા છે હું ત્યાંનું કહું બાકી જે આજુબાજુના ગામના લોકો લઈ જત તા એ બધું અને ડેરીમાં મોકલાવે એ અલગ છે. અને આ જે પચાસ ઘરોમાં આપે છે ને એ પચાસ ઘરોમાં મોટેભાગે બધા અઢી ત્રણ લીટર લેવા વાડા અને સાહીઠ કે સિત્તેર રૂપિયા લીટર જેવું તે એ આપે છે. આટલું આમાં કમાય છે, પ્લસ ડેરી છે, એમની પો પોતાની બી ડેરી છે, બી ખરી સોરી હા યાદ આવ્યું એમને ડેરી બી છે. અને બાકીના ગામના લોકો અલગથી લગ્ન પ્રસંગેને એ બધા પર આપતા હોય છે, અલગ છોકરો એમનો બેંગ્લોર જોબ કરી રહ્યો છે, ઓલરેડી એમેન સીમા એ લગભગ કેતા હતા કે ચોવીસ કે પચીસ લાખનું પેકેજ ઉઠાવે છે. પ્લસ એમની એક છોકરી છે. એ અત્યારે છે, ને કેનેડામાં બેઠેલી છે. તો બી હા ભાઈ હજુ બી રોજ પોતે જ જાતે જ અહીંયા આગાડી છે, ને ત્યાં એઝ અ ક્લર્કની જોબ એ બી કરે છે, અને સાથે સાથે દૂધ બી આપવા માટે કોઈ માણસ નહીં રાખ્યો એ ક્લર્કની જોબ પોતાની ફિનિશ કરે છે. અને ફિનિશ કર્યા પછી એ બધાના ત્યાં દૂધ આપવા જાય છે, અને જે ટલી ઢોરો છે, એના માટે બે માણસ રાખી મૂક્યા છે. અને બાકીનું કામ એમના ઘરની લેડીઝો કરી દેતી હોય છે.
બરાબર મતલબ એક એવું ખોટું નથી કે ગામમાં ગમે તેટલો પૈસો હોય ગમે તેટલી મિલકત હોય ગમે તે હોય હાર્ડવર્ક કરવામાં પાછળ નથી રહેતા એ પછી કામ ગમે તે હોય બાકી અમુક ને તો કેવું છે, મારી પાસે આટલું બધું છે, હું આ કામ શું કરવા કરું
સાચી વાત છે.
ઈગો ગણો કે અહંકાર ગણો જે ગણો તે આવા પણ ગણા હોય છે, પણ ગામના હિસાબે આ રીતના વ્યક્તિ છે, તો બો સારું કેવાય પ્લસ બીજો પોઈન્ટ શું છે, કે હવે માની લો કે એ વ્યક્તિ હવે આ સીસીટીવી નો જમાનો આવી ગયો એટલે બધા અમુક ઘણી બધી ફેક્ટરીઓ છે, છે. જે વર્કરો પર જ ચાલતી હોય માલિકોનું એમાં ત્યાં કઈ વધારે કામ હોય નહી એ બધા સીસીટીવી પર જોતા હોય પણ એ સિવાય ટાઈમમાં બેસી રહીને એ શું કરશે તો તેના માટે તમે જણાવ્યું કે તમારે ત્યાં સર્વિસ કરે છે, બો સારું છે. સર્વિસ કરવી જરૂરી છે, શરીર ને હલન ચલન કરાવતા રહેવું પણ જરૂરી છે. આગળ જતા એ વ ધારે ચાલે ને આગળ જતા આપડું કઈક કામ ઊભું રહી ગયું તો આપડે કોઈ બીજાનો સહારો લેવો ન પડે આપડે જાતે કરી શકીએ તે કેપેસિટી આપડે પોતે ઉભી
હા. એ એમ જ કહેતા હોય છે, કે જે મારું અહીંયા આગાડીની સેલરી આવે છે, ને એ તો અત્યાર સુધી મન લાગે છે, હું જ્યારથી જોબ કરું છું ને ઉ એને અડતો જ નહીં એ મારા માટે એમ છે, કે મારે જય્યારે ફ્યુચરમાં ગમે ત્યારે મારે જો ના કરવું હોય ને કસ્સું કામ તો એ જે બચેલા પૈસા રહેશે ને એના વ્યાજ જેટલું બ તયા હુધી ભેગુ થઈ રહેશે એ વ્યાજથી મારું કામ ચાલી જશે
હમ બરાબર છે, કઈ ખોટું નથી મોટું હા.
ને અહંયા તમે માનની કામવાળીઓ બી એ કામવાળી લગભગ કઈ જ નહીં ને તો પંદર પંદર ઘરનું કામ કરે છે.
ઓહો
અને તમે અમને જોશો એટલે તમને જોઈને એમ લાગે નહીં અત્યારે જે એક અમારા ત્યાં આવે છે. કચરા, પોતું અને વાસણ કરે છે. એ અમારે ત્યાં સોળસો રૂપિયા લે છે. કચરા પોતું અને વાસણ અમે બે જણ ધોઈએ છઈએ અગાડી અને કચરા પોતું વાસણ ના એ સોળસો રૂપિયા લે છે અને એ બી એમાં એમ છે કે એને એમાં મહિનામાં એને ચાર રજા બી જોઈશે પ્રોપર એ લેશે એ તમને કહીને જ લેશે કે મેં રજા લઉં છું એમ અને પછી છે ને પાછું એ એનું શું કેહેવાય એ જે પચ્છ આપપ જેટલા ઘરોમાં એ કામ કરે છે ને આ તો મારા ઘરમાં તો ઓછું કામ છે એને બાકી બીજા બધાના ઘરોમાં તો કચરા, પોતું, વાસણ પણ ઘણા જગ્યાએ રોટલી બનાવવાના ભલેને એક માણસ હોય કે પાંચ માણસ હોય રોટલી જો તમને લોટ બાંધીને બનાઈન મૂકીને આપીન જતી હોય તો એના તમારે છે ને કેટલા આપવાના ખબર છે કી એક હજાર રૂ પિયા લેશે કમસે કમ ના પંદરસો રૂપિયા લે છે સોરી સોરી પંદરસો રૂપિયા લે